હલો. ચાલુ એક કલ ન કરી. જો આખી દુનિયામાં એક મહિનામાં એક થઈ. તું શુંતા છી
હા આપ એક. તમારો પ્રશ્ન ખુબ જ સારું છે કે જો. દુનિયામાં એક મહિના માટે ઇન્ટરનેટ બંધ થઇ જાય. તો શું થશે તો ઘણા લોકો પણ અસર. શે કારણ કે આજ કલ ના લોકો છે એ ઇન્ટરનેટ. વગ રહીકતા નથી તેથી ઇન્ટરનેટ વગર તો બધા લોકો. ખૂબબજશે તશે.
સૌથી પહેલા શું બદલા છે.
સૌથી પહેલા તો છે ને એ વાતચીત અને કામ બદલાશે. કારણ કે ઇન્ટરનેટ પર જ બધા વાતચીત કરતા હોય છે અને બધાનું. કામ પણ ઇન્ટરનેટ પર જ ટકાયેલું હોય છે તો સૌથી પહેલા તો. તો વાતચીત બંધ થઈ જશે અને લોકોના કામ પણ બંધ થઈ જશે. તેથી ઇન્ટરનેટ વગર ઘણા લોકો પર અસર થશે અને વાતચીત અને, કામ એમ બંને બંધ થઈ શકે છે.
લોકો કરશે તમે કહી શકશો.
હા લોકો એકબીજાને છે ને એ ઇન્ટરનેટ બંધ થઈ જશે. તો એ તોું ઓપ્શન એના માટે. નહી જ ર તો કા તો એ ડાયરેક્ટ ફોન કરશે અથવા તો સીધી. મુલાકાત લેશે ફોનમાં તો વાત કરશે અથવા. ફોનમાં ઓપ્શન નહી બચે તો સીધી મુલાકાત નો યોગ્ય ઉપયોગ પસંદ કર. પછ.
ફ વધવાનું કર અગર જો રનેટ. નહી હોય તોું.
હા મને તો એવું જ લાગે છે કે જો ઇન્ટરનેટ. નહી હોય. તો વધારે મળવાનું લોકો પસંદ કરશે કદાચ એવું કહી શકાય કારણ. કે જો ઇન્ટરનેટ જ નહી હોય તો લોકો માટે કાર્ય. બ જ અ્ટ. રટ ઉપર કરે છે એ પણ બંધ થઈ જશે લોકો માટે તો કદાચ વધારે. મળવાનું પસંદ કરશે.
દિવસ માટે.
હા, આ પણ એક સારો પ્રશ્ન છે. કે જો, એક દિવસ માટે ઇન્ટરનેટ બંધ થઈ જાય તો મારો દિવસ કેવી રીતના પસાર થશે, તો હુ તો એમ જ ઈચ્છીશ કે હુ, કંઈક બીજુ જ પ્રયત્ન કરું અને કઈક નવુ જાણવાનુ કે નવું શીખવાનું પ્રયત્ન કરુ જે ઇન્ટરનેટ વગર પણ શક્ય હોય, એવુ જેમ કે કહી શકાય કે બહાર જવાનુ, પસંદ કરુ કે ફરવાનું કે વાંચવાનું કે એવા બધા હુ, પસંદ કરુ
તમને શું લાગે છે, લોકો આજે કંટાળો ઓછો સહન કરી શકે છે.
હા, મને એવું લાગે છે. કે આજકાલ લોકો પોતાના, કામમા અને સોશિયલ મીડિયા એટલે કે ઇન્ટરનેટ થી, પણ એટલા ટીવાઈ ગયા. છેને, તે લોકો આજે કંટાળો ઓછો સહન કરી શકે છે. આપણને લોકો ને કઈ પણ કહી દઈએ, તો એ તરત જ ગુસ્સામાં આવી જાય છે તેથી એવુ કહી શકાય કે આજકાલ લોકો છે. એ કંટાળું ઓછું શહન કરી શકે છે, કારણ કે તે તરત જોવા જઈએ તો એ ફોન લઈ લે છે, અને એમાં જ કઈક ને કઈક કર્યા પડે છે.
જો ઇન્ટરનેટ, તો લોકો વધુ શું વિચારશે
હા, જો કદાચ ઇન્ટરનેટ નહી, હોય તો લોકો વિચારવાની શક્તિ, વધી જશે કારણ કે જો ઇન્ટરનેટ જ નહી, હોય. તો લોકો કઈક ને કઈક નવું પ્રયત્ન કરશે કે કઈક નવુ કરીએ, તો લોકોની વિચારવાની શક્તિ વધી જશે અને લોકો વધુ વાત પણ કરશે અથવા તો જો ઇન્ટરનેટ હોય, તો એ લોકો ખા મેસેજ પૂરતો જ વાત કરતા હોય પરંતુ જો ઇન્ટરનેટ નહી, હોય. તો લોકો છે, એ એકબીજા મળવાનુ, અને ડાયરેક્ટલી વાત કરવાનું પણ વધારે છે.
તમને સામે સામે વાત કરવી, ગમે કે મેસેજ અથવા તો ઇન્ટરનેટ
મને છેને, સામે સામે વાત કરવાની ખુબ જ ગમે કારણ કે આપણે ઇન્ટરનેટ ઉપત કરીએ, તો વિડીયો કોલ ઉપર અથવા તો મેસેજ ઉપર અથવા તો કો ત કરી શકી જેમા, મને એટલી મજા ના આવે જે સામે સામે વાત કરવામા મજા, આવી કારણ કે મેસેજમાં આપણે એમ જેમ ત ના કરી શકી ઇન્ટરનેટમા એવી જ રીતે સામે સામે વાત કરો ટલા માટે મને ખુબજ મજા, આવી કારણ કે વાત કરવાની વધારે સાચી લાગે એટલા માટે હ
લોકો, શું ગુમાવશે એ તમે કહી શકશો
હા જો સોશિયલ મીડિયા ના હોય, તો લોકો છે, એ માહિતી અને મનોર રંજન ગુમાવશે કારણ કે કેટલા બધા એવા લોકો છે, જે સોશિયલ મી માહિતી માટે યુઝ કરે છે, અને કેટલા બધા લોકો અને છોકરાઓ પણ એવા છે, જે મનોરંજન માટે સોશિયલ મીડિયા વાપરે છે. અમુક લોકો છે, એ માહિતી ગુમાવશે અને અમુક લોકો અને છોક છોકરાઓ એ મનોરંજન ગુમાવશે અને મળશે તો એ માત્ર છે, સમય
જ સરસ બી બજ પ્રશ્ન એ છે, કે જો લોકો પાસે વધુ સમય હોય, તો શું કરશે
હા જો લોકો માટે વધુ સમય હોય તો નવા નવા શોખ પ્રયત ન કરવા જોઈએ અને પોતાનું શોખ પૂરા કરવા જોઈએ
કે જે લોકો પુસ્તકો તરફ પાછા વળી શકે છે.
હા. એવું મને થોડું ગણું લાગે છે, કે લોકો પુસ્તકો તરફ પાછા વળી શકે છે. કેમકે જો ઇન્ટરનેટ નહી હોય તો લોકો પાસે બીજો કઈ ઓપ્શન નહી હોય તો એ કદાચ થોડાક લોકો છે, એ પુસ્તકો તરફ વળી શકે છે.
ખો દિવસ સ્ક્રીન વગર રહેવું પડે તો સરળ રહેશે કે અઘરું તમે કહી શકશો?
હા જો આખો દિવસ સ્ક્રીન વગર એટલે કે મોબાઈલ ફોન વગર રેહવું પડે તો શરૂઆતમાં તો સરળ નીય જ રહે કારણ કે આજકાલ બધા લોકો એ સ્ક્રીનથી એટલે કે મોબાઈલથી ટેવાઈ ગયા છે. તો શરૂઆતમાં તો બધા માટે અઘરું જ પડશે પરંતુ થોડાક દિવસો અથવા તો થોડાક મહિનો વીતી જાય એ પછી લોકોને આદત થઈ જશે તેથી ત્યારબાદ એમને સરળ રહે છે, પરંતુ શરૂઆતમાં તો નય જ એટલે કે આપણે કહી શકીએ કે એક અઠવાડિયા પછી તેઓ પડી જાય તેમ આપણે કહી શકીએ
લાગે છે, કે લોકો આજે ખુબ જ ઝડપી જીવન જીવી રહ્યા છે.
હા આજે ઇન્ટરનેટ અને ટેકનોલોજી એટલી વધી ગઈ છે કે એવું આ આપણે કહી શકીએ છીએ કે લોકો ખૂબ જ ઝડપથી જીવન જીવી રહ્યા છે. અને આપણે એવું પણ કહી શકીએ કે ઇન્ટરનેટ વગર જીવન ધીમું પણ જીવી શકીએ છે. જો સમાચાર ન મળે તો લોકો ટીવી અથવા તો બીજા રસ્તાનો યુઝ કરશે અને જો લોકો વધુ ધીરજ શીખશે તો કદાચ ઈ પણ આપણે કહી શકાય કે લોકો એનાથી વધુ ધીરજ પણ શીખશે
કરી શકે તો શું બદલાશે એ તમે કહી શકશો?
હા જો ઇન્ટરનેટ વગર લોકો કામ ન કરી શકે તો ઈ એ કામ કરવાની રીત તો કામ કરવાની રીત છે, એ ઇન્ટરનેટ વગર બદલાઈ શકે
જો તમે એક દિવસ માટે ઇન્ટરનેટ વગર હો સૌથી વધુ તમે શું યાદ કરશો?
હા. જો હું એક દિવસ માટે ઇન્ટરનેટ વગર હોઉ તો હું કદાચ સૌથી વધુ મેસેજીસ અને વિડીયોઝ એટલે કે કેહેવા જઈએ તો સોશિયલ મીડિયાને વધુ યાદ કરું હા એવું પણ કહી શકાય કે મનોરંજનની પણ વ્યાખ્યા બદલાઈ જાય
શું લોકો બધી જૂની રમતો રમશે શું લોકો સર્જનાત્મક બનશે? તમે શું કેવા માંગો છો?
હા આપ માટે સારો જ પ્રશ્ન છે, કે લોકો ફરી જૂની રમત તો પણ રમશે એવું પણ શક્ય છે. અને લોકો વધુ સર્જનાત્મક પણ બનશે એવું પણ આપણે કહી શકીએ .
તમને લાગે છે લોકો વધારે વિચારશે કે ઓછું
શું કેવાનું. હા. લોકો વધારે વિચારશે કે ઓછું એમાં હું કેવા માંગીશ કે લોકો વધારે વિચારશે કારણ કે તે ટેકનોલોજી અને ઇન્ટરનેટ નહી હોય તો એ કઈક ને કઈક નવું પ્રયાસ કરવા માટે લોકો વધારે વિચારશે અને પોતે પોતાની સાથે વધુ સમય પસર કરવા ઉપર કહીશ કે હા પોતાના ઉપર પણ વધુ સમય પસાર કરશે કારણ કે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટનુ ઉપયોગ ઉપયોગ ઓછો થઈ જશે તો પોતાને એ વધારે સમય આપશે. .
ખુબ સરસ. ખુબ સરસ. તમારી સાથે વાત કરવામાં મને ઘણું બધું જાણવા મળ્યું અને ખુબ જ મજા આવી. હું વાત અંત કરુ. આનંદ કર્યો અને ખૂબ જ મને જાણવા મળ્યું તમારો ખૂબ ખૂબ આભાર.
ખુબ સરસ. તમારી સાથે પણ મને વાત કરવામાં ખૂબ જ મજા આવી અને તમે મે જે પ્રશ્નોના મેં જવાબ આપ્યા એને એમમાં પણ મને ખુબ જ સારું લાગ અને મે મારું કઈ ધ્યાન પણ તમને કીધું એમાં પણ મને ખૂબ જ મજા આવી.